હા કેમ છો જે
જય શ્રી કૃષ્ણ. બસ મજામાં છું તમે કેમ છો?
મેં બી મજામાં શું કરો?
બસ આ કઈ નઈ વેઠી હતી તમે જણાવો તમે શું
બસ આમે ભી હમણાં ફ્રી થઈ કામથી, ને જઈમી હમણાં તમે જયમા?
હા જમી લીધું હવે જ ફ્રી થઈ હતી થોડી દેર આરામ કરું. એ આ ટાઈમમાં તો થોડોક કારાયા સ્ટચ કરીએ છીએ.
હા આ ટાઈમ જ મળે થોડું રેસ્ટ કરવાનું એક વેકેશન ચાલતું હતું એટલે જરા બી ટાઈમ જ ન મળતો હતું પોતાના માટે આખો દિવસ ઘરનું કામ ને છોકરા લોકો નું કામ ને, આખ હ જતો હતો.
હા એ તો બરાબર કીધું વેકેશન હોય ને તો આ છોકરાઓનું બધું કામ કરવાવામાં પોતાનું આ બધું, પછી એ લોકો લેટ ઉઠતા હોય પછી ઘરના બી બધા લેટ ઉઠે તો, એમાં પણ આપણનું બધું કામમાં મોડું થઈ જાય. સ્કૂલ હોય તો બધા વેલા ઉઠી ને જતા રહે.
હા વેકેશન હોય એટલે છોકરા લોકો મોડાથી ઉઠે પછી મોડાથી આખું કામ થાય, એટલે ક્યુએશન એટલે કઈ કેહેવાય બી નહી એ લોકોને એટલે ધમાલ ચોકડી કરે આખો દિવસ ઘરમાં કામ જ નહી પતે આખો દિવસ ઘરનું કામ ને એ ચાલ્યા
હા, એ તો બરાબર કીધું આખો દિવસે એક કામથી આપડે ફુરસત જ ન ફુરત જ ફુરસત જ નથી મળતી પોતાના માટે પણ ટાઈમ ન મળે કે ભાઈ કઈ કરીઈ આપ આ હવે કેશન તો આમ જ વ ચાલી જાય ખબર જ નહીં આપ આ વખતે વેકેશનમાં તમે કઈક કોઈક જગ્યા પર ફરી આવ્યા કે?
શું કેવ છો?
કોઈ જગ્યા પર ફરી આવ્યા આ વખતે કે નહી ગયા?
નહી આ વખતે તો મેં કશે પણ નહી ગઈ ઘરે જ હતી થોડક દિવસ ખાલી મમ્મીની ત્યાં ગઈ હતી આ વખતે તો કશે ભી નહિં ગયા ગરમી કેટલી કશે જવાનું ભી મન નહી થાય.
હા હું પણ આ વખતે મમ્મીને ત્યાં જ ગઈ હતી. ગઈ હતી બાકી તો આ પ્લેન હતો કે આ થોડાક આ નજીકમાં એક જગ્યા છે ત્યાં અમે લોકો ફરી આવ્યા હતા બાકી તો કયાય ક્યાય ની ગયા.
હા એ જ ને હમણાં કાં જવાનું એટલું ગરમી હોય એટલે કશે જવાનું બી ને પાછા એ લોકોને ટાઈમ બી નહી મળે જોબ થી ને દુકાન થી ટાઈમ જ નહી મળી રે તો કાં જવાના આપણું વેકેશન હોય એ લોકોનું થોડું હોય વેકેશન કશે લેઈ બી ની જાય. કે કે કામ કરીએ કે તમને ફરવા લેય જાય.
હા એજ ને આ વેકેશનમાં એ એ લોકોના આપણા પાસે તો ટાઈમ હોય પણ આ લોકો પાસે ટાઈમ રહેતો નથી.
હા નહી હોય ને છોકરા લોકો જીદ કરે કશે ફરવા નઈ લઈ જાવ એ નહીં પર કેવી રીતે લેઈ જવાનું એ લોકોને ટાઈમ મળે તો લઈ જઈએ વેકેશનમાં એ જ પછી મમ્મી ને ત્યાં ગીયા તા થોડા દિવસ રહી આવ્યા.
હા એજ સેમ અહિયા પણ હું પણ મમ્મીને ત્યાં ગઈ હતી અને પ અમારી અ અમારા નજીક માં એક બીચ છે ત્યાં જઈ આવ્યા હતા ફરી આવ્યા અને
હા એજ પછી શું કરે થોડાક બી જગ બાજુબાજુમાં તો આપડે ભી લઈ જઈએ એ લોક કોને ફરવા એમ ચાલે પણ દૂર જવું હોય તો ફેમિલી હાથે જ મ જાવેને.
હા એ એકદમ સાચું કીધું કે બે દૂર કોઈ જગ્યા પર જવું હોય તો ફેમ
ગોવા અને બ બધા જતા જ છે પણ આપણા થી જ નહીં જવાતું.
હા એ તો એકદમ સા બરાબર કીધું તમે કે ભઈ કેટલા લોકો અલગ અલગ જગ્યા
હા એજ હમણાં પ્લેન કર્યું છે કે હમણાં આ દિવાળી વેકેશન માં જશું કશે. ફરવા.
હા, કઈ જગ્યા પ્લાન કરી રહ્યા છો તમે?
એ જોતા છે કાશ્મીર કે મનાલી કશે તે બાજુ જવાનું જોતા છે તો પછી દિવાળી બા જોઈએ શું થાય.
હા, એજ ને અહ અમે લોકો પણ વિચાર કરતા હતા. હા અમે લોકો પણ તમારી સાથે અમે લોકો પણ વિચારતા હતા કે તમે જશો તો સાથે સાથે અમે લોકો પણ અહ એક એક થી બે જણા બે કપલ હોય ને તો મજા આવે.
હા, એજ તો હાથે ફરીએ તો સારું લાગે એકલા મજા નહી આવે અને છોકરા લોકો ને પણ કંપની મળી જાય. તો એ સારું રહી.
હા, એજ ને છોકરાઓ ને ભી પણ પછે
તો શું પણ વેકેશન પતે નહી કે પાછી ચાલુ સ્કૂલ નો એ એ બુક લાવો આ બુક લાવો અને પછી એમને ખબર ચડાવો અને એ શનમાં આપડું કામ વધી જાય.
હા એજ ને હવે લોકો તો, એ તો બરાબર કીધું આપડું કેટલું કામ વધી જાય બુક્સ લાવ લાવવાની પછી કવર ચડાવવાના, બુક્સ તો આ વખતે આવી ગઈ વેલી જ આવી ગઈ હતી તો હવે કવર ચડાવવાના છે અને સ્કૂલ તો હવે, ચાલુ થવાની જ છે કે બસ થોડાક દિવસ રેય
હા એ જ હમણાં બે ત્રણ દિવસમાં સ્કૂલ થઈ ચાલુ થઇ જશે પછી એજ. સ્કૂલ ને ટ્યુશન ને જ રૂન પાસે ચાલુ, સવારે વેલા ઉઠો હા થોડ હા વેકેશનમાં ભી કા ટાઈમ મળતું હતું સવારે ઉઠો ને ઘરનું કામ પતાવો ને એ લોકો લોકોને અલગ અલગ ખાવાનું જો અલગ અલગ ડિશ બનાવો એ બનાવો, પછી ફ્રી થાય અડધો કલાક ટાઈમ મળે. પાછું ઘરનું કામને ચાહ નાસ્તો હો એ જ. પાછો કેરી નો સીઝન ચાલે એટલે જ કેરી કાપો અને કેરીનો રસ બનાવો. છે. બનાવો ને.
એજ નહ કેરીનો તો પડતો જ નથી અમારે ત્યાં પણ સેમ. હ કેરી કાટો એ દિવસ પછી રાતમાં આખો દિવસ કેરી જ ચાલતી હતી હવે થોડીક બંધ થઈ છે હવે થોડી શાંતિ થઈ છે કેરીની. હા એજ ને એટલી બધી કે રી થઈ થઈ ને મ તો કેરીથી પણ હવે વસંત પણ નથી આવતી હવે.
એટલી અમાલ ચકડીને બપોરે પણ નઈ સુય ને ના સુવા દઈએ આખો દિવસ રમ્યા જ કરે ફોનમાં અને નીચે જઈને રમે ને.
હા આખો દિવસ, આપણને પણ રસ કરવા નહી દે આપણે કે પ થાકી જાય પણ આમ નહી કે તો થોડો પણ આપણને, રેસ્ટ મળતો નથી. છોકરાઓ એટલી ધમાલ કરતા હોય એટલે.
સ્કૂલ ચાલુ હોય તો થોડું આપણને રેસ્ટ પણ મળે પણ આ વેકેશનમાં તો જરા બી રેસ્ટ નહી.
હા એ તો એકદમ સાચી વાત કરી કે ભાઈ સ્કૂલ ચાલુ હોય તો થોડું ઘણું આપણે રેસ્ટ કરી શકીએ છીએ પોતાના માટે પણ કંઈક ટાઈમ નીળી શકીએ છીએ થોુંક આરામ પણ કરી લે હવે તો ખ દિવસ ઘરમાં હોય ટ્યુશન ના ૂલ, તો આખો દિવસ આપણા માથા પર જ ઘુમતા હોય છે પછી ફોન લઈને બેસી જાય કે ફ પણ આપણેે પણ ફોન નહી જોઈ શકતા એમના લીધે.
હા ફોન બી નહી આપે આખો દિવસ ગેમ ને પબજી ને એવું જ. બધું રમ્યા કરે ફોન જ નહી આપે. તોને કઈ કેવાય બી નહી વધારે પછી કઈ કહીય તો કે વેકેશન છે વેકેશન માં તો એન્જોય કરવાના જ. એટલે પછી વધારે કઈ કેવાય બી નહી એ લોકોને.
એ તો છે જ વધારે કઈ ન કઈ શકે પછી આપડે પોતે આપ ને કોઈ કોઈનો ફોન પણ આવે તો પણ નહીં આપ
હા, ફોન કર પર દે વાત બી નહી કરવા દે કોના જોડે વેકે શન માં તો એ લોકો ને ફૂલ છૂટ પછી ફોન આવે કોઈ નું એટલે કાપી જ નાખી ફોન સીધો.
હા, એજ ને અરે તો આ નાના નાના છોકરાઓ અમારા માં જે ની છોકરી એકટલી નાની છે એ પણ ન કોઈનો ફોન આવતો હોયને તો કાટી દે આખો દિવસ
હા, છોકરા લોકો ને એવી ટેવ પડી ગઈ છે નાના છોક રોને બધું ફોન ચલાવતા આવડે યુટ્યુબ ને બધું ખોલી દે.
હા, એજ ને બધું જ ખોલી દે બધી જ ખબર પડે એમને તો એ ત્રણ સાલ ની છે તો પણ એને એને બધું જ ખબર આપડે આખો દિવસ, ફોન લઈને બેઠી રે નેલોગ પણ ખોલી દેને પછી અ ફોન કાઢી પણ દે.
આજકાલ ના છોકરા બહુ હોશિયાર છે.
હા એજ ને હવે આપડે જોઈ શકીએ છીએ કે હા હું મમ્મીને જ મમ્મીને ત્યાં દસ
હા મેં ભી પંદર પંદર વીસ દિવસ રોક કઈ થોડા દિવસ રહીને એ.
હમ વિચાર કરતી હતી કે તમારી જોડે મળી લઉ. પણ ટાઈમ નહી મળ્યો એટલે પછી આ કેન્સલ થઈ ગયો.
હા પ્લેન જ નહી બનતું મળીએ આપડે બી ટાઈમ જ નહી મળે ઘરના કામ થી તો શું મળવાનું એટલે વિચારીને
હા એજ ને, એજ ને મમ્મી ને ત્યાં જવું ને તો જ ટાઈમ મળે.
હા મમ્મી ને ત્યાં હ ત્યાં ફ્રી હોય થોડા દિવસ ઘર હા ઘરના કામ થી બી ફ્રીને થોડા રિલેક્સ થઈ જઈએ, પણ સાસરેમાં તો બધું કામ કરવા જ પડે, કોણ હેલ્પ કરે કોઈ શસ નહી કરે.
હા સાસ્ત્રા માં તો બધા નેજ આજ છે એટલે જ તો આ વખતે કઈ નહી હા માય જેઠાની તો ગઈ છે. હવે ગ પિયર ગઈ છે તો આવશે હવે
હા મારી જેઠાણી બી પિયર છે હા હમણા આવશે થોડા દિવસમાં એ હોય તો ચાલ બે જણા હોય તો કામ માં થોડું હેલ્પ લાગે. પણ હમણાં એકલા છે એટલે તો. બહુ કામ હોય
હા હા એકલા હોય તો પછી કેટલું કામ હો.
હા હમણાં અડધો કલાક મળ્યો છે પછી પાછું ઉઊભા થાવ અને ચાાય નાસ્તો બનાવો અને પછી રાતનો ખાવાનું બનાવો. રાતના ખાવાના બી એ લોકો ને અલગ અલગ ફરમાઈશ પીઝા બનાવો પાસ્તા બનાવો અને પાઉભાજી.
હા કેટલું એજ ને અલગ અલગ ફરમાવીશ હોય તો એ બધી કરવામાં પણ કેટલો વાર લાગે વાયર લાગી જાય છે તો કોઈ કોઈ દિવસ તો આમ તો કંટાળો આવી
સાચે એજને આપડા માટે ટાઈમ જ નઈ મળતું. તો શું આપડું વેકેશન નઈ હોય, આપડે તો
હા, એજને હું તો વિચાર કર તે જ ને હવે થોડોક ટાઈમ આપણે પોતાના માટે પણ નીકાળીએ અને કશે ફરી આવયે. અને તમે પણ એ મ ક્યાં હોય તો આપડે મરિયે પછીઈ વગેરા જઈ આવયે.
હા મળીએે ચાલો ને વિચાર હા. આપડે પ્લેક કરીએ આપડે
હા પ્લાન કરીને કશે ફરી આવીએ કે પછી કોઈક કેફે પણ જઈ આવ તો પણ માઈન્ડ ફ્રેશ થઈ જાય અને મળવાનું પણ થઈ જાય અને સાથે સાથે એન્જોય પણ થઈ જાય.
હા બાકી બધાને પણ કેવું પડશે ને જોઈએ એ લોકોને ટાઈમ મળે કે નહી મળે તો આપડે તો મળી લઈએ. છોકરા લોકોને ઘરે જ મૂકીને આવવાનું એ લોકો તો બેસવા નય દે.
હા, એ તો બરાબર કીધું છોકરાઓને તો ઘરે જ મુકવા પડશે કારણ કે એ લોકો પછી વાત પણ નહીં કરવા દે.
હા, એજ ને લોકો ને વાત કર
હા, એ જને આપણે પછી એન્જોય નહી કરી શક કે છોકરાઓ સાથે હોય તો. વાત પણ નહી કરવા દે.
હમણાં બે ત બે હા હા હા એજ એજ કે બે ચાર દિ વસ છે તો હમણાં મળી લઈએ પ્લાનિંગ કરીએ પછી તો સ્કૂલ ચાલુ થઈ જવાની.
હા, એજ કઈ ને ચાર છે આ બે ચાર દિવસમાં હા, કઈ નઈ આ બે ચાર દિવસમાં પ્લાન કરીન
હા હા સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. હા હા.